હલો મારો અવાજ આવે છે તમને?
હા તમારો અવાજ આવે છે કેમ છો તમે? નમસ્કાર.
હલો.
મારો અવાજ તમને આવે છે કે નહી?
હલો મન તમારો અવાજ નથી આવતો?
હલો. હલો.
હલો. હલો. હા મને તમારા હા મને પણ તમારો અવાજ આવે છે. બોલોસ કેમ છો તમે?
બસ મજામાં તમે કેમ છો?
હા અમે પણ ખુબ મજામાં છીએ.
હા તો આજે આપણે જે છે એ યોગ વિશે વાત કરીએ.
હા બોલો. હ
છે
હ
આજકાલ ના તરફ
હા તમે બરાબર કીધું.
હા. અને યોગ જે છે એ માત્ર કસરત નથી પણ શરીર અને મન ને સ્વસ્થ રાખવાની, એક જીવનશૈલી છે એમ.
હા, બરાબર કીધું તમે. ઘણા લોકો એવું માને છે કે યોગ ફક્ત વૃદ્ધ લોકો માટે છે. પરંતુ હકીકતમાં એવું નથી એ બધા નાના મોટા બધા માટે છે.
તમારી વાત એકદમ સાચી છે.
હ
કે એ ફક્ત વૃદ્ધ માટે નથી બધા માટે જ છે. અને યોગનો ઇતિહાસ જે છે એ ઘણો જૂનો છે.
હા તમે બરાબર કીધું. કે બધા માટે છે. હા આપડે એમ જોઈએ તો હજારો વર્ષોથી ક યોગની પરંપરા ચાલતી જાઈ છે, આજે સમગ્ર વિશ્વમાં યોગ એ બધા માટે લોકપ્રિય બની રહ્યું છે. અને ટ્વેન્ટી વન જૂન ના દિવસે આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે પણ રાખવામાં આવે છે. કે જે દિવસે બધા આ સાથે મળીને યોગ કરતા હોય છે.
હા અને એના ફાયદા વિશે આપણે જોઈએ તો કેટલી એમ અને તમારા મતે જે છે કે યોગનો સૌથી મોટો ફાયદો કયો છે.
અ મારા માટે જોવા જઈએ તો શરીર મા એ ઘણું સારું છે એ મ યોગ મન ને શાંત કરે છે. આપડા શરીર ને થોડુંક સારું કે જે દર્દ ન એવું થતો હોય તો એ સારું કરે છે. અને તણાવ દૂર કરે છે. ઘણા બધું એવું આ ફાયદાઓ છે યોગ ના
અને એમાં પણ લોકો આજકાલ જે છે કામ કરતા હોય. અભ્યાસ ના કારણે ઘણી વાર જે છે તણાવ માં હોય છે. તો મન ને શાંત રાખવા માટે જે છે એ યોગ જરૂરી હોય છે એમ
હા બરાબર તમે કીધુ કે લોકો બહુ તણાવ હોય છે તો યોગ સાથે સાથે પ્રાણાયામ નેવા પણ રાખવા જોઈએ જેથી મન શાંત રહે.
અને મારા મતે જે છે યોગ ત ની સારી રીતે જે છે એ ખુબ જ સારું જળવાઈ રહે છે મારા મતે. અને યોગ સાથે જે પ્રા પ્રાણાયામ કરવાનો હોય છે એ પણ ખુબ જ મહત્વનું હોય છે એટલે યોગ્ય રીતે સ શ્વાસ લેવાથી શરીર ને પૂરતો ઓક્સિજન મળી રહે છે. એમ
હા તમ બરાબર કીધું કે સ યોગ્ય રીતે શ્વાસ લેવાથી આપણે ઓક્સિજન પૂરતું મળી રહે અને આપણને પછી કોઈ કેવું તણાવ ને શું ના થાય અને કોઈ શ્વાસની તકલીફ ના થાય. કોઈ હાર્ટ એટેક નો રોગ ના થાય એ ઘણા બધા ફાયદાઓ છે.
હા. અને ઘણા લોકો જે છે સવારે ખુલ્લી હવામાં યોગ કરવાનું પસંદ કરતા તા હોય છે.
હા. હા બરાબર કીધું તમે અને યોગ છે એ નિયમિત રીતે કરવા મ પડે છે. એને એના સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરવા પડે છે.
હા અને એમાં પણ જે યોગમાં સૂર્ય નમસ્કાર હોય છે એના વિશે પણ તમને ઘણું ખરું ખ્યાલ છે કે નહી
હ મને એના વિશે એટલો બધો ખ્યાલ નથી તમે મને જણાવો ને
હા એમાં સૂર્ય નમસ્કાર કાર જે છે એ ટોટલ બાર સ્ટેપમાં પૂરા કરવામાં આવતા હોય છે. અને સૂર્ય નમસ્કાર રોજ આપડે પાંચ થી છ વાર કરીએ તો શરીર માં એટલું તંદુરસ્ત જળવાઈ રહે કે તમને એનો લાંબા સમય સુધી ફાયદો મળતો રહે એમ
હા બરાબર આ યોગ તો આપડા શરીર માટે ખૂબ જ જરૂરી છે. ભને નાના હોય કે મોટા બાળકો કોઈ પણ હોય આજ કલ ઓ ઓફિસમાં લાંબા સમય સુધી લોકો એમને એમ કામ લેપટોપ લઈને બેસી રે હોય છે તો તેમની પીઠ અને ગદન માં એમને સતત દુખાવો થતો હોય છે. તો આ યોગ નવા કરવાથી પછી એમાં થોડી રાહત મળે છે.
હા એટલે જે છે કે હ યોગ કેવા કરવા જોઈએ તો કે હળવા કરવા જોઈએ સ્ટ્રેચિંગ થી આપણને રાહત મળવી જોઈએ એવા યોગ કરવા જોઈએ. યોગ જે શરૂ કરનારાઓ જે છે એને ઘણી બધી એવી બાબતો જે છે કે એને ધ્યાનમાં રાખવી જોઈએ. તો એ બાબતો વિશે તમે જણાવશો?
હા જરૂર જેમ કે યોગ છે એ આપડે ખાલી પેટે અને હળું ખાધા પછી કરવો જોઈએ જેથી આરામદાયક અને આરામદાયક કપડાં પણ પહેરવા જોઈએ જેથી આપડા આરામ યોગને કરી શકીએ કરતી વખત કોઈ નસને વિ ના ખસી જાય એટલે સ્ટેપ બાય સ્ટેપ કરવું જોઈએ.
હા અને બિલકુલ અને યોગમાં જે છે એ જો કોઈને ખાસ તબીબી સમસ્યા હોય તો ડોક્ટર અથવા પ્રશિક્ષિત યોગ શિક્ષક જે હોય છે એની સલાહ લેવી જોઈએ. એટલે યોગમાં જે છે ક્યારેય હાથ મચકોળ આવડો હોય કે પછી કઈ પણ પ્રોબ્લેમ હોય કમરમાં કે તો આપડે તરત એમને ડોક્ટર ને બતાવવું જોઈએ એમ.
હા બિલકુલ તમે બરાબર સાચું કીધું ઘણા લોકો છે એ ખાલી એમનેમ ફટાફટ વીસ ત્રીસ મિનિટમાં એ લોકો યોગ પતાય દેતા હોય છે અને બધી કસરતો પણ ફાસ્ટ ફાસ્ટ કરતા હોય છે જે યોગ્ય નથી. આપડે આરામ થી શાંતિ થી સ્ટેપ ફોલો કરીને યોગ કરવા જોઈએ.
હા તમારી વાત એકદમ સાચી છે એટલે ઘણા લોકો જે છે રોજ માત્ર વીસ ત્રીસ મિનિટ યોગ કરતા હોય છે. અને સારો અનુભવ લેતા હોય છે. અને યોગમાં જે છે કરવામાં ક્યારેય ઉતાવળ ના કરવી જોઈએ ધીમે ધીમે એની પ્રગતિ કરવી જોઈએ. કે એક દિવસ આપડે એક કલાક યોગ કર્યો હોય તો બીજા દિવસે ડાયરેક્ટ કલાક કે ત્રણ કલાક ના કરે. એક કલાકને દસ મિનિટ કરો એક કલાકને વીસ મિનિટ કરો એવી રીતે ધીમે ધીમે જે છે એ કરવું. જોઈએ
હા તમે બરાબર કીધું કે યોગ છે એ ધીમે ધીમે કરવો જોઈએ. કે પહેલા દિવસે છે તો તમે દસ મિનિટ કરો બીજા દિવસે પછી દસ મિનિટ વધારે કરો. અને એવું ધીમે ધીમે ટાઈમ વધારવો જોઈએ એક સાથે એટલું બધું ના કરવું જોઈએ વગર કી સાથે તમે કરવા જાવ વધારે ટાઈમ સુધી તો પછી તમારા શરીરને એમાં દુખાવા અને વા તમને થવા લાગે.
હા એટલે જ આપડે કહી શકીએ છીએ ને કે આપડ આજે જે છે એને યોગ દિવસ તરીકે પણ એક દિવસ ઉજવવામાં આવે છે. કે તે દિવસે આખા ભારતમાં જેટલા પણ લોકો જે છે એ બધા લોકો સવાર- થી લઈને સાંજ સુધી ભેગા મળી અને યોગ કરતા હોય છે અને શાળા હોય કે કોલેજ હોય કે પછી શિક્ષક હોય કે ગમે તે લોકો હોય. તે આ બધા લોકો જે છે, યોગ દિવસ ની ઉજવણી કરતા હોય છે, બરાબર ને
હા તમે બરાબર કીધું. કે ટ્વેન્ટી ફર્સ્ટ જૂન ના દિવસે લોકો બધા શાળા કોલેજો અને કંપનીઓમાં અને કોઈક બધા સિટીઓમાં પણ એ લોકો કે ગાર્ડન માં એ બધામાં જઈને લોકો યોગ કરતા હોય છે. કેટલાક લોકોને તમે પબ્લિક ગાર્ડન માં પણ રોજ સવારે જઈને યોગ કરતા, કસરત કરતા. અને પ્રાણાયામ કરતા સૂર્ય નમસ્કાર કરતા જોયા છે.
હા તમારી વાત એકદમ સાચી છે. એટલે યોગ જે કરવો એ નાના બાળકો થી લઈ અને બધું લોકો સુધી જે છે યોગ કરવો જોઈએ નાના બાળકોને પણ શીખવવું જોઈએ કે યોગ કેવી રીતે કરવો જોઈએ એમ.
હા તમે બરાબર કીધું બધાને આપડે શીખડાવું જોઈએ અને શાળા કોલેજોમાં પણ એવો એક હોવા જોઈએ પીરિયડ જેમાં તેમને યોગ શીખવામાં આવે જેથી જેથી સ્ટુડન્ટ બધા તણાવથી દૂર રહે એમનું મન સ્થિર રહે એમને અભ્યાસમાં મદદ મળે એ નહી એવું બધું જ ચાલે
હા તમે જે શાળાનું કીધું એમાં જયારે આપણે નાના હોઈએ કે એક થી આઠ ધોરણ ભણતા હોય ત્યારે આપણે ખબર હોય તો પીટી નો લેક્ચર આવતો હોય છે, તો ત્યારે શું એક પ્રકાર ન આપણને યોગ જ કરાવતા હોય છે, એટલે એ પણ ખુબ જ જરૂરી છે. તો આજે આપણે યોગ વિષય ઉપર ઘણી સારી એવી બાબત ઉપર વાત કરી છે. તો આપડણે ફરી કોઈ મળીશું નવા ટોપિક સાથે તો તમારો આભાર
હા જરૂર આપડે ફરી નિરાંત કોઈ નવા ટો પ સાથે મળશું અને ઘણા બધા એવા ટોપિકસ લઈને આવશો તમારો પણ ખુબ ખુબ આભાર.
હા આભાર.
હમ